કેવાય
કેમ ચમન ભાઈ મજામાં મજામાં
મજામાં મજામાં શું હાલ ચાલે છે બધા બધું મજામાં ભાઈ તમારો બતાવો
હું પણ મજામાં ભાઈ આજે એક રસપ્રદ વિષય પર વાત કરીએ ભાઈ રોજિંદા જીવનમાં ટેકનોલોજી આજે આ વિષય પર રમનભાઈ વાત કરીએ
વા આજના સમયમાં તો ભાઈ ટેકનોલોજી વગર જીવનની કલ્પના પણ મુશ્કિલ છે ભાઈ વાસ તારી એકદમ સારી ચર્ચા લીધી તમને તો
સાચું સાચું અમનભાઈ સવારમાં ઉઠતા ની સાથે જ આપડા મોબાઈલમાં સમય જોઈએ જ છીએ ફેડ ત્યાર પછી કુલ કોઈ પણ કામ કરીએ તો મોબાઈલ નો તો કામ આવે છે ભાઈ
હા પછી એલાર્મ બંધ કરવાથી લઈને સમાચાર વાંચવા સુધી બધું ફોન ન થાય છે ભાઈ આજકાલ ફ ફોનની તો ભાઈ જીવનની હ બધા જ કામ ફોનથી થાય આપડા લોકોનું
સરસ બાત ભાઈ આ બધું તો ચાલે કોલેજ ના અભ્યાસ માં પણ ટેકનોલોજી બઉં ઉપયોગી છે ભાઈ લેક્ચર પણ ઓનલાઈન થઇ જાય છે અટેન્ડન્સ પણ ઓનલાઈન થઇ જાય છે બધું કામ ભાઈ
અરે બિલકુલ ભાઈ કેમ ની ઓનલાઈન નોટ તમને મળી જાય વિડીયો લેકચ ર અને અસાઇમેન્ટ પણ તૈયાર કરવામાં ઘડી મદદ કરે છે આપડા કોરોના ટાઈમ કોરોના પણ ટાઈમ ત્યારે પણ આપડે ઓનલાઈન ક્લાસે જ કર્યા ટેકનોલોજી થી તો બઉ ફાયદો છે ભાઈ પણ તમારા ઉપર છે સારું ઉપયોગ કરવાનું હોય કે ખરાબ ઉપયોગ કારણ કે એ એક ચીજ નો બેે હોય ભાઈ સારું પણ હોય અને ખરાબ પણ હોય. એ તમારા ઉપર છે તમને સારી રીતે વાપરવાનું છે કે ભાઈ ખરાબ રીતે
ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે બધું જ
પેલા કોઈ માહિતી શોધવી હોય તો લાયબ્રેરી જવાનું પડતું હતું પણ આજે તો બધું ઓનલાઈન થઈ ગયું છે
હા હવે તો થોડા સેકન્ડમાં જ મોબાઈલ કે લેપટોપ પરથી માહિતી મળી જાય છે આપણે કઈ પણ જાણવા ન હોય તો પણ તરત જ આપડણે મોબાઈલ લઈએને સર્ચ કરીને તું તરત જ તેનો આન્સ આપડાે મળી જાય
એક વાત બતાવ અમનભાઈ તું રોજ કેટલો સમય ફોન વાપરે છે ભાઈ કેટલો સમય તારું રોજ ફોન વાપરાય
એ ભાઈ આજકાલ તો ફોન વગર ક્યાં ચાલતું હોય લગભગ ચાર થી પાંચ કલાક તેમાં અભ્યાસ પણ હોય છે અને મનોરંજન પણ હોય છે
સરસ સરસ મારો પણ લગભગ એટલો જ સમય થાય છે ચાર થી પાંચ કલાક
અચ્છા સારું ભાઈ ટેકનોલોજી નું કારણ પરિવાર અને મિત્રો સાથે સંપર્ક રહેવું પણ સરળ બની ગયું છે આપડે લોકો કે આપણે પહેલે તો ભાઈ પેલા પેલા લોકો તો ભાઈ કે કઈને કંઈ મેસેજ પહોંચાવા તૂ ભાઈ તેમને લોકો પત્ર લિખીને પોસ્ટ ઓફિસમાં મુકતા હતા અને તે બે ત્રણ દિવસ પછી જતા હતા એટલો ટાઈમ લાગતો ત અત્યારે તો ભાઈ તમને કે કપડા ઘર ઘરથી કે કોઈને પણ કોલ લગાવવાનો છે ભાઈ તરત જ કોલ તમે લગાવી દો કઈ મેસેજ મકવાનું છે તો બે સેકન્ડમાં તમારો મેસેજ પહોંચી જ તેના પાસે આપડે બહાર દેશના લોકોને પણ વાત કરી શકીએ આજકાલ ટેકનોલોજી બહુ વધી ગઈ છે ભાઈ
મારા વિડીયો કોલ થી દૂર રહેલા લોકો સાથે પણ વાત કરી શકાય છે કે ભાઈ વિડીયો કોલ થી જોઈને વાત કરી શકાય છે કે એવો છે કોઈની તબિયત પણ ખરાબ થઈ જાય હજી તો હોસ્પિટલ ની જાય લોકો પેલા વિડીયો કોલ કરી લે હા ભાઈ જોઈ લે ન ક્યાં એનો ભાઈ સરસ છે કે નહી
ઓનલાઈન પેમેન્ટ પણ બહુ સરળ સરળ બની ગયું છે ભાઈ ઓનલાઈન પેમેન્ટ આપણેે કઈ આજકાલ આપણેે કેશ ની રાખવાનું ભાઈ આલ ચોરી વોરી કેટલું થાય કોઈ પણ ક્યાં પણ લૂટી દે એટલે ભાઈ આ ફોન મા આપણે તો ભાઈ કઈ ટેન્શન નથી આપડા બેંક બો પૈસા હોય તો કોઈ ટેન્શન ની લેય કોઈ નઈ લે આપડા કેશ તે દમ કઈ પણ ક્યાંય ક્યાં તમારું ઓનલાઈન પેમેન્ટ જાય ત્યાંકરવાનું બે સેકન્ડમાં તમારા ખાતા માંથી તેમા પૈસા ચડી જાય કોઈને તમને ટ્રાન્સ સર કરવાનો હોય પરિવાર ને તમારા ઘર ના લોકોને તો તમને તરત જ ટ્રાન્સફર કરી દો ટેકનોલોજી થી કાઈ બહુ આગળ વધી ગઈ છે ભાઈ
સાચું સાચું હવે રોકડ પૈસા વગર પાણી ખરીદી કરી શકાય છેે
ઈમ બેંકમાં લ હા એટલે જ તો ભાઈ એથી ભાઈ ટેકનોલોજીથી શું ભાઈ આપણા બેંક માંથી લ લાંબી લાઈન માં ઉભો રહેવાની જરૂરત નહી પડે ઓછી થઈ ગઈ છે તમને આજકાલ ઓનલાઈન ટિકિટ બુક થાય છે તમને બુક ટિકિટ ટિકિટ લાઈન માં ખડીને વા જરૂર પડશે આ ટેકનોલોજી થી બહુ ભાઈ આગે વધી ગયું ભાઈ
ટેકનોલોજીને કારણે હોસ્પિટલમાં પણ ઘણી સુવિધાઓ વધી ગઈ છે ભાઈ બંધ ધું ઓનલાઈન થઈ ગયું છે એથી લોકો ન ઈલાજ પણ સરસ રીતે મળી જાય છે
હા ભાઈ અરે ઘણા લોકો ઓનલાઈન ડોક્ટરની અપોઈન્ટમેન્ટ પણ બુક કરે છે આજ કલે તો તમને મારા તમને ઘણાં એક કિસ્સો કહું છું ભાઈ મારા એક તો દોસ્તાર અતો એ એલે મમ્મી ને ભાઈ બ ચહેરામાં બહુ ખરાબ થઈ ગયું તો મતલબ એનર્જી થઈ ગયો ભાઈ એમને કોઈ સજેશન આપ્યું ભાઈ ઓનલાઈન ડો કડર પાછો તમને જો એ ઓનલાઈન જોઈને તમારો સ કરી થય ગયો ઓનલાઈન એ અપોમેન્ટ લીધા ડોક્ટર ઓનલાઈન દૂર થી દેખ્યા જ અને એને દવાઈ મોકલી અને એ દવાઈ એને તરત જ અસર પડી ગઈ અને આ આસાની થઈ ગઈ છે આટલું આગે વધી ગયું છેું હા
આ આ મુસાફિર માં પણ મોબાઈલનો બહુ ઉપયોગ છે ક્યાં ઘુમવા ફરવા જવાનો તો પણ મોબાઈલ ના બહુ ઉપયોગ થાય છે
હા ભાઈ સાચું રસ્તો શોધવા હોય કે ટ્રે ન એ બસ નો સમય જોય બું સરળ બની ગય આપણા લોકો ભાઈ ક આજ કલ ગૂગલ મેપ થી જ બધ લોકો ચાલે ભાઈ કઈ પણ જવાનું તરત જ ગુગલ મેપમાં લોકેશન મુ કે અને તરત જ ચાલવા જાય એટલે બધું કામ આપડણે કઈક ટ્રેન જોવાનું હોય તો ઘરથી બેસે આપણે ટ્રેન જોઈ લે કે ભાઈ કેટલા લેટ થઈ ગયા હો ટ્રેન આપડા કેટલા બસ કેટલા દૂર છે આપડા કેટલા સમય લાગશે બસમાં આવવાની આ બધું કામ ઓનલાઈન ટેકનોલોજી થી તો ભઈ થયું છે ટેકનોલોજી વગર તો કઈ નહી થતું
મનોરં મનોરંજન માટે પણ ઘણા વિકલ્પો છે યુટ્યુબ છે ઇન્ટરનેટ છે નેટફ્લિક્સ છે આ બધું મનોરંજન માટે વિકલ્પો છે
હા ભાઈ અ મન થાય તો તમને તરત જ ગૂગલ યુટ્યુબ પર સર્ચ કરીને તમ અ તમારો મનપસંદ ગીત સાંભળી લે ફિલ્મો જોવાનું હોય તો તરત જ જઈને સર્ચ કરીને તમારો મનપસંદ ફિલ્મ જોઈ લઈએ રમતોમ તમે ક ઈ રમત નો શોખ હોય તમને કઈ ક્રિકેટ ફૂટબોલ કે એમનો શોખ હોય તો તમને તરત જ મોબાઈલમાં બધું બધું ટેકનોલોજી થી તમને જોવા મળે પડી જશે જો જોવાનું છે તે જોવાઈ લો
તો ટેકનોલોજીને કેટલા નુકસાન પણ છે અમનભાઈ
હા ભાઈ નુ હું કીધું ને ભાઈ એક ચીજ નો ભાઈ ફાયદો પણ હોય ને ગેર ફાયદો પણ હોય બંને જ હોય એટલે એ તમારા ઉપર છે ભાઈ તમે એને સારી રીતે વાપરો કે ખરાબ રીતે વાપરો જો વગર વધારે સમય તમને મોબાઈલ પસાર કરીએ તો આંખો અને સ્વસ્થ તમ આંખ પણ એને તમને આંખ પણ નુકસાન થાય અને તમારો સ્વાસ્થ્ય પર અસર થાય અને તમારો અભ્યાસ ભણાય પડી ન પણ અસર થાય પઢાઈ ન પણ અસર થાય એટલે તમારા ઉપર છે તમે હા કે
ઘણા લોકો પરિવાર સાથે વાત કરતા પણ ફોનમાં વધારે વ્યસ્ત રહે છે એવું કેટલું બગાડ્યું છે
હા એ તો છે ભાઈ ખરેખર ચિંતા ની વાત છે પણ શું કરીએ આપણે સોશિયલ મીડિયા પણ ક્યારેક સમય નો બગાડ કરે છે કેટલા આજકાલ છોટ નાનક- નાનક બાળકો પણ સોશિયલ મીડિયા ચલાય છે પેલા લોકો તો ભાઈ સોશિયલ મીડિયા નો મતલબ પણ નહી જાણતા હોય. કે હું શું હોય સોશ્યિલ મીડિયા આજનો તો નાનક- નાનક બાળકો ભાઈ પાંચ છે સાત સાલ નો હોય એને સોશિયલ મીડિયા ન બધું જ ખબર હોય. એટલા ટેકનોલોજી આપડો આગે વધી ગયયો છે ભાઈ એટલે તમારા ઉપર છે ભાઈ તમને બાળકો આપને પોતાના માતા પિતા ને કહે કે ભાઈ મને ભણવા માટે જોઈએ ઓનલાઈન ક્લાસ જોવાનું છે એટલે મને મોબાઈલ આપો એને મોબાઈલ આપી લે બટ પણ એને બાળકો ભાઈ તું પોતાના જ સમય નો વસ્ટ વ્યર્થ કરે ભાઈ એ ભણવાનો સમય આપણા મનોરંજન મુવી દેખે પિક્ચર દેખે સોશિયલ મીડિયા ચલાવે એનાથી એનો અભ્યાસ અસર થાય એનો આંખ પણ ખરાબ થાય અને એનો સ્વાસ્થ પણ ખરાબ થાય અને એનો રિઝલ્ટ પણ ખરાબ થાય. એટલે એનો ઉપર છે અગર એ તમને સારી રીતે વાપરી હો કે ભાઈ હા ભાઈ ભણવા માટે તમને ચાર ઘંટા તમને જો જાણકારી જોઈએ એ જાણકારી સર્ચ કરીને તમને જોયો તો એનો બહ ખુબ અસર થાય એનાથી બહુ આગે પણ વધી શકે ને બહુ પાછળ પણ તમને રહી શકો એ તમારા ઉપર
હા હા થોડા સમય માટે સોશિયલ મીડિયા ખોલીએ અને કલાકો પસાર થઈ જાય છે એટલે ટેકનોલોજી નો ઉપયોગ સમજદારીથી કરવું જોઈએ.
એકદમ એકદમ સાચું. એ તમારે એ ઉપયોગ કરી તો ખુબ જ લાભદારી છે જેટલા જરૂરત એટલું ઉપયોગ કરસો ના તો ખુબ જ લાભદારી છે તમને જેટલા ઉપયો એટલે જ ઉપયોગ કરવાનું પણ આજકાલ ના વિદ્યાર્થીઓ તમને જોયોું ભાઈ કે ભાઈ આઠ આઠ નવ નવ કલાક એમને ભાઈ સોશિયલ મીડિયા પર પડ રહે છે. આ બંને શું કહે છે કે આપડે લોકો
હા પણ સોશિયલ મીડિયા અને મોબાઈલ ટેકનોલોજી થી નવા નવા વિષયો ઘરે બેઠા શીખી શકાય છે ઓફિસ નું કામ પણ ઘણા લોકો ઘરેથી કરી દે છે બોલ લાભદારી પણ થાય છે ટેકનોલોજી.
હા આ તો સમય અને મુસાફરીનો ખર્ચ બની જ બચે છે ભાઈ આપડા. તમને ઘરથી ઓનલાઈન કર્યું તો તમને બહાર જવાનો ખર્ચો પણ બચી જાય અને તમારો એમ તેમ બો બો ખર્ચો પણ બચે ખર્ચો માટે હોય તમારા ઉપર
સ્માર્ટ ઘરમાં પણ ઘણી નવી સુવિધાઓ આવી રહી છે લાઈટ પંખા અને આ બધું સ્માર્ટ મોબાઈલ થી કનેક્ટ થઈ જાય છે અને ચાલુ બંધ થાય છે પોતાને ઉઠવાનું જરૂર નથી કોઈને પણ પંખા ચાલુ કરવાનો મોબાઈલ ઓન કરોને અને એક ટેપ કરો ફેન ઓન થઈ જાય છે એ આવી રીતે લાાઈટ પણ ઓન થઈ જાય છે.
હા ભાઈ એટલે જ તો કહું ભવિષ્યમાં ટેકનોલોજી હજુ બધી આગળ વધી આ તો કઈક નથી છે ભાઈ. બો આગળ વધી ગઈ છે ટેકનોલોજી.
હા ચોક્કસ ભાઈ નવી શોધોથી જીવન વધુ સરળ બનશે પણ સાથે સાથે નવી ટેકનોલોજી શીખતા રહેવું પણ જરૂરી છે કારણ કે આજના રોજમાં બહુ બધા ટેકનોલોજી ઉપલબ્ધ થાય છે.
સાચું જે નવી વસ્તુઓ શીખે તો તે ભવિષ્ય વધુ તક આપડે મળે અને આપણે એનું જાણકારી રહેેશે તો આપણે આગળ કઈ કરી શકીએ ન તો એમ જ તમને કઈક નઈ ચીજ આવી ગઈ તો તમને શાન બેસી જાવ તમને એમને તમે યુઝ જ કરવાની આવે તો તમને ટેકનોલોજી ન કઈ મહવ જ ના હોય એટલે
સાચું સાચુંન ભાઈ આજે તો ખુબ સરસ ચર્ચા થઈ ગઈ
હા ચાલો
ખરેખર આવા વિષય પર વાત કરવાથી